હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે
હા બધા મજામાં હવે ફોન કોલ આવ્યો હોય એવું લાગયુ
હા હા શું કરી રહ્યા છો હમણાં જે વરસાદની સિઝન ચાલી રહી છે એટલે અમારા ઘરમાં તો ઘણા બધા લોકો જે વરસાદીની સિઝનથી ડરે છે કારણ કે વરસાદની સિઝનમાં જે તમે જાણો છો કે આપણને શરદી છે ઉધરસ છે તાવ છે ખાંસી છે બધું થયા કરે છે. એટલે અમારે તમારે એ વાતચીત કર્યું છે કે અમારા ગામડામાં તો ઘણા બધા લોકો છે. જે ચોમાસાના સિઝનમાં હજી ક બધું પ્રકારની બીમારી થઈ જાય છે અને એ લોકો એ લોકો છે ને બહાર નું બઉ ખુબ વધારે ખાય છે એટલે મારે તેવું જ લાગે કે બહાર નું ખાવા દે એ તો વધારે બીમાર પડે કારણ કે તમને ખબર જ છે કે વરસાદના સિઝનમાં આપણે જેટલું બહારનું ઓછું ખાશું તેટલું શરીર માટે સારું છે અને ઘણા બધા લોકો વરસાદની સિઝનમાં બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે કારણ કે જે આવું ઠંડક વાતાવરણમાં બહારનું જો આપણે ખાઈ તો ખુબ મજા આવે ને એ બધું લોકો વિચારે છે પરંતુ બહારનો ખાવાથી બીમાર પડી જાય એ લોકો એ નથી વિચારતા એ લોકો એવુ વિચારે કે બારનુ હ જે આપણને સારું લાગશે અને પછી એ લોકોને આવું બીમાર થશે ત્યારે એ લોકોને ખબર પડશે કે અમારી સાથે મેં બારનું ખાટલું તો મારી સાથે આવું બધું થયેલું એટલે આવી બધી સામાન્ય બીમાર થઇ જાય છે. શું તારે તમારી ઘરે બધા કેવા છે તમારી ઘરે બધા સારા છે ને હમણાં
હા અમારે ઘરે બધા સારા જ છે અને તમે કીધું તેમ ચોમાસાની સિઝનમાં ઘણા બધા રોગો થયા જાય છે જેમકે શરદી ઉધરસ તાવ અને વગેરે જેના કારણે લોકોમાં ખુબ જ માના પણ પડી જાય છે. અને તે એવું નો થાવું જોઈએ એટલે. આપણે સ્વસ્થ અને સારા રહેવા જોઈએ અને જેના કારણે. આપણા પરિવાર અન્ય વસ્તુઓ સારા રહેશે. અને જેના કારણે આપણને જેમ કે ચોમાસાની સિઝન માં ઘણી બધી. નેટવર્કની ઈસ્યુ પણ આવે છે જેમ કે અમારી જે ટીવી પર. ન ચાલે અને તે તે ખુબ જ. ખરાબ છે કેમ કે હમણાં ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે.
પાણી ભરાઈ જાય અને અમારા. બાજુમાં વલસાડ છે ત્યાં. ત્યાં પાણી ખુબ જ ભરાઈ જાય છે અને ત્યાંનો વિસ્તાર ખુબ જ પાણી વાળો છે.
હા ભાઈ મેં હમને જે ન્યુઝ પર સાંભળ્યું ને એમાં જે મોબાઈલ પર રીલ્સ બધી આવે છે. તેમાં પણ મેં જોયું કે ભાઈ ત્યાં તો ખુબ પાણી ભરાઈ ગયું છે જેમ કે સી છીફાડ છે. પછ એ મોગરા વડનું જે નાનું ગનારું છે ત્યાં પણ ખુબ પાણી ભરાઈ ગયું છે. અને ત્યાં છે ને પાણીનો થોડોક જે નિકાલ માટે લોકો ને થોડોક. કબ કરેલું નથી એટલે આવું બધું પાણીની સમસ્યા રહે છે. અને આપડે જે પેલા આપણે જે કોલેજમાં ભણતા હતા જે વલસાડ કોલેજ શાહ ને એસ માં. ત્યાં તમને ખબર છે કે જે આપણે જે રસ્તોમાં જતા ત્યાં પણ બધું પાણી વચ્ચે આવી ગયો છે તિથ રોડ પર. અને બધા લોકો ખૂબ જે પાણી એટલે ગાડી માં બધા ચલાઈ રહ્યા ત્યા બધા ફસાઈ ગયા છે એમ. એટલે પાણી ના નીકાલ માટે યોગ્ય એ લોકો પેલું કરવું જોઈ સરકારે. પછી આવું બધું પાણી વચ્ચે રસ્તા પર નહી આવ કારણ કે ઘણા બધા લોકો માટે જાય અને. ઘણા બધા લોકો આમ વાહનો ને બધે સગવડ આમ તેમ જાય તો પછી સરખું થવા જોઈએ કારણ કે. એટલેના કોઈ પ્રકારની ઇમરજન્સી આવી હોય ને પછી આવું મા નીકળવાનું હોય પછી કેવી રીતે નીકળે. એટલે કે સરકારે વિચારવું જોઈએ કે આવી બધી પરિસ્થિતિ આવે તો પછી શું ક્યાં પાણી નિકાલ કરવુંને ક્યાં બધું સરખું કરવું. એટલે હવે ચોમાસાની સિઝનમાં તો આ બધું પ્રકારનું થાય છે પરંતુ. અમે આવું બધું જે સામાન્ય તમને જે કીધું કે શરદી છે ઉધરસ છે તાવ છે ખાંસી છે. એવું અમારા ઘરે થાય તો અમારા ઘરના એવા ઘણા બધા. એટલે મારા મમ્મી પપ્પા છે તે લોકો અ ઘરેલુ ઇલાજ કરે છે અને એના થી સારા થઈ જાય છે. અને ખુબ સારી રીતે જે ઘરેલુ ઉપયોગ કરે છે. શું તમારા ઘરે આવું બધું જે આવી પ્રકારની બીમારી થાય તમને અથવા તમારા ઘરના કોઈ. સદસ્ય ને તો તમે ઘરેલુ ઉપચાર કરો છો કે પછી ડોક્ટરની સલાહ લ્યો છો.
હા અમે ઘરેલુ ઉપચાર જ કા. અ પણ કરીએ છીએ અને ડોક્ટર પાસે પણ ચેક પણ જઈ એ છે પણ હમણાં. હમણાં આમ બહુ ખરાબ જે વાયરસ ને વધારે થતા તો અમે મોટાભાગે ડોક્ટર પાહે જઈએ છીએ. અમે ઘરેલુ ઈલાજ માં તો તુલસી નો કાળો પી શકીએ અ અરડું. તો પી શકી એ અને વધારે વધારે પણ તાવ ને એવું આવે તો ડોક્ટર પાસે જવું જ પડે કેમ કે. તાવની અંદર થી રે એટલે કઈ ખબર ન પડે અને એના લીધે મોટું કઈ ને. એટલે ડોક્ટર પાહે જવું ખુબ જ જરૂરી છે મને તો લાગે કેમ કે. ઘણા બધા રોગો હમણાં કેમ કે હમણાં આધુનિક જમાનો છે એટલે. એ કઈ ખબર ની પડે કે આપણને ક્યારે હું થઈ જાય અને કયા પ્રકારની બીમારી છે તે. એ આપણને વેલી ખબર ના પડે ડોક્ટર એક્સપિરિયન્સ વાળા હોય છે એટલે. તે ઓ ને જલ્દી ખબર પડે છે.
હા ભાઈ તમારી વાત સાચી છે કારણ કે હવે આપડે તો આવે બધી ચોમાસાની સીઝનમાં પ્રિપેર રેવું જ જોઈએ. અને આપણા જે શરીરની કે આપડી બોડીની ચેકઅપ આ મહિને મહિને અથવા. આપણને આવું કોઈ પ્રકારની બીમારી ની થાય તો પણ આપણે ચેકઅપ કરવો ખુબ જરૂરી છે. અને ઘણા બધા લોકોને આવ પ્રકારની બીમારી ની હોય તો પણ એ લોક ને બતાવે છે. એટલે આપણે અ શરીર માં શું ચાલી રહ્યું છે શું આપને પેલું ઘટે છે. એ આપડે ધ્યાનનો ખુબ જરૂરી છે અન ઘણા બધા લોકો એ વિચારે છે કે મારું શરીર વધ એ ઘણો ફિટ છે અને બરાબર છે પરંતુ આપણે ચેકઅપ કરીએ ત્યારે ખબર પડે છે આપણા શરીરમાં શું ખામી છે. એટલે આપડે બોડીનો ચેકઅપ સમયસર કરાવવું જોઈએ તો આપણને ખબર પડે કે આપણા શરીરમાં શું ખામી છે અને શું આપણેે વધારે ખાવું જોઈએ આપણેે શું હેલ્ધી ખાવું જોઈએ કારણ કે મેં તો જીમ જાઉં છું એટલે મે ઘરનું વધારે ખાવું છું. અને પેલા મે બહાર નું ખાતો હતો ત્યારે મારું જે વજન પણ વધારે હતું અને જે બોડી પણ વધારે હતી પરંતુ અ મારા પેલા જે હવે મારો થયો છે સેવેન્ટી સેવન અથવા સેવેન્ટી એઈટ બાજુ ચાલ્યા કરે છે. એટલે હજુ પણ મારે જે એક સીતેર ની અંદર લાવો છે હું મારો વિચાર કરી રહ્યો છું. પરંતુ સિત્તેરની અંદર લાવવા બહુ પટલો એવું દેખાય છે પરંતુ તમે સિત્તેરની વચ્ચે રાખો એ મારા માટે સારું છે. કારણ કે આ બોડીને મેન્ટેન કરવાની ખૂબ જરૂરી છે એમ એટલે હું જીમ જાઉં છું અને જીમ જવામાં મારા પર એક વર્ષ જેવા થઇ ગયા છે. એટલે આપણે જીમ જવું જોઈએ ફીટ રહેવું જોઈએ તો આપણને એ બધી બીમારી નહી થાય તો તમારે શું કેવું છે આના વિશે?
હા તમારી વાત છે કે આપણે જીમ જવું જોઈએ સમય છે. આપડે ચેકઅપ કરાવ જોએ ડોક્ટર પાહે અને ચોમાસાની સિઝન તો ખુબ જ મન આનંદ આવે છે જેમ કે અમે ફરવા પણ ચોમાહા સીઝનમાં જેમ કે અ ભાંગી ટુંંગી થી હરિહર કોલ મહારાષ્ટ્રના અને ઘણા બધા સ્થળો છે જે ફરવા લાયક ખુબ જ છે. અને સુંદર અને સારા છે અને હમ તે ફરવાની ખુબ જ મજા પણ આવે છે અમારા અહીંયા ગુલશન હિલ્સ છે. મોટી કોરવડ છે અને તે સ્થળો અમને ફરવાની ખુબ જ મજા આવે છે અને એ ફરવા જવાની તો અમને ખુબ આનંદ આવે છે એટલે આપણે અ ખુબ જ સારા દ્રશ્ય બને સમાસાને ઋતુમાં જ એ દ્રશ્ય દેખાય છે અન્ય અન્ય વારે જઈ ત્યારે આપણને સારું ના લાગે એટલે આપડે ચોમાસાના ઋતુમાં એ બધા સ્થળે ફરવા જવું જોઈએ.
હા ભાઈ મારી પણ ઈચ્છા છે આ વખતે માટે ચોમાસાની ઋટુ ખૂબ ગમે છે પણ આવી પ્રકારની બીમારી થાય આપડે યોગ્ય પ્રકાર ન સારો લેવી જોઈએ ઘણા બધા લોકો આવી પડે ગમે ત્યાં ભીનાય છે નેવું બધું વિચારે છે અને ગમે ત્યાં બધું નીકળી પડે છે અને બહારનું ખૂબ ખાય છે જેમ કે પાણી પુરી ને એવું. પાણીપુરી હમણા નહીં ખાવું પાણીપુરી એટલું બધું છે વરસાદમાં સારુ નહીં કહેવાય એમ. એટલે ઘણા બધા લોકો ખાઈ ને પછી બીમાર પડે છે એટલે કે વરસાદની ઋતુમાં આપણે યોગ્ય રીતે આપણા શરીર નો સારો રાખવું જોઈએ. અને તમે જે કીધું કે વરસાદની ઋતુમાં ફરવા જવાનું કારણ ફરવા જવાું પડે છે કારણ કે વરસાદની ઋતુમાં ઘણા બધા એવા સ્થળો હોય છે જે વરસાદની ઋતુમાં સારા લાગે છે તેમ તમા મોટી ગોવડ છે સાપુતારા છે વિલ્સન હિલ્સ છે આ બધા ત્રણ જગ્યા ખુબ સારી છે કારણ કે વિલસન હિલ છે તો તમને ખબર કે ઘણા બધા લોકો ત્યાં ફરવા આવે છે અને ખુબ મજા કરે છે. ત્યાં મેગી પણ બનાવે છે બધું કરે છે. અને મોટી ગરોડ ની વાત બી કરી તમને ખબર છે કે આપડે એક વાર ગયેલા. એટલે બે ત્રણ ગયેલા ત્યાં એક વાર આપણે મેગી બનાવીને ખાધેલી. અને ત્યાંનું વાતાવરણ ખુબ સરસ અને ખુબ મજાનું હતું એમ એટલે ભીન પણ હતા ને તે દિવસ અલગ જ હતો એ લોકો સાથે જવાની મજા અવ અલગ હોય છે એમ અને બીજું તો જે સાપુતારા નું હિલ સ્ટેશન છે આપણા ગુજરાતનું ખુબ ફેમસ હિલ સ્ટેશન છે કારણ કે ઘણા બધા લોકો બહાર ના પણ અને જે સુરત ના અમદાવાદના ઘણા બધા લોકો છે તે ત્યાં રહેવા માટે આવે છે પાંચ છ દિવસ અને સાપુતારા હીલ સ્ટેશન ખૂબ મજા કરે છે કારણ ત્યાંનું જે વાતાવરણ હોય છે. મેં તો હ અમં અઠવાડિયા પહેલા ગયો હતો અને ખુબ મજા કરી હતી શું તમારો શું પ્લાન છે આખતે ત્યાં જવાનો પ્લાન છે કે પછી આ મોટી કરોર કે પછી વિલ્સન હીલ જવાનો પ્લાન છે આ વખતે તમારો?
અ નહી અમે સાપુતારા થી માંડીને બધા સ્થળે અમે કરવાના છે એવું મન તો લાગે કેમ કે આ વર્ષે ફરવા જાવાનું ખુબ જ મન છે. અને તે તેના લીધે ખુબ ફરવા જવાનું કે અન્ય સ્થળે જવાનું અમને ખુબ જ મજા આવે છે. અને જેના કારણે અમે અન્ય સ્થળે જઈને અને તે કરવાની ખુબ જ મજા પણ આવે છે. જેમ કે હિલ સ્ટેશન પર અમે ખુબ જ સારા એવા નજારા થી મળીએ અન્ય
હ
આવે છે. અને તે ખુબ જ મજા પણ આવે છે અને જેના કારણે આપણે સાથે અન્ય સ્થળોથી મણીને ઘણા બધા સ્થળો તે જઈશું. ઓકે મમી.
હા ભાઈ ચોક્કસ કારણ કે મારો તો પ્લાન છે જ આ વખતે. કારણ કે ઘણા બધા લોકો મે મે બધા રિલ્સ. જોય છે. બધા ફોટા જોયા બધાના કે એ લોકો ખુબ સારી રીતે ફરે છે અને ખુબ મજા કરે છે. મારો પણ આ વખતે પ્લાન છે કે હું પણ ફરવા જાઉ અને સારી રીતે આ બધા સ્થળોને મુલાકાત લઉં. કારણ કે ઘણા બધા લોકો આ વિચારે છે કે આજકાલ ના બધા યુવા પેઢી ત્યાં મહારાષ્ટ્રમાં એક જગ્યા જેમ કે હરિશદ્રગઢ છે, સહેલાર ફોર્ટ છે, હરિહર ફોર્ટ છે એ બધી જગ્યાએ જાય છે. અને ખૂબ મજા કરે છે. કારણ કે એ લોકોને પણ ખબર જ નથી કે એટલે કે મને તો આ ખબર નથી કે આ તે એટલું દૂર છે મહારાષ્ટ્રથી પરંતુ હરિચંદ્રગઢ છે એ બધા બધા લોકો ત્યાં ટ્રેકિંગ કરે છે. અને ત્યાં લોકો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે. એટલે ત્યાં ઘણા બધા લોકો એવું વિચારે છે કે ત્યાં આપડે જશું અને ટ્રેકિંગમાં તને ખબર છે કોઈને પગ લીપસી જ્યારે પછી ત્યાંથી પડી જવાનો ભય રહી છે. એટલે આપણેે એવી જગ્યા કે જોવું જોઈએ આપણા સેફ માટે હોય અને આપણે યોગ્ય રીતે ઘરે આવી શકીએ. કારણ કે આ બધા ટ્રેકિંગ માટે નહી જોયું કારણ કે આપડો પગ જો લીપસી ગયો તો પછી આપડ મૃતુ પર થઈ શકે છે. અને ઘણા બધા લોકો સાથે આવા કિસ્સા પણ થયેલા હતા. એટલે મારે તો એજ માનવુ છે કે આપે યોગ્ય પ્રોપર જગ્યાએ જવું જોઈએ. અને ત્યાં જોખમ હોય ની. તેવું જોવું જોઈએ કાર ઘણા બધા લોકો આવું કરે છે અને પછી એમના પરિવાર માટે નહી વિચારતા હોય. અને માતા પિતાએ બી વિચારવું જોઈએ કે એ લોકો ક્યાં જઈ રહ્યા છે અને કેવી જગ્યાએ જઈ રહ્યા છે. તે લોકોએ વિચારવું ખૂબ જરૂરી છે અને પછી જ મોકલવું જોઈએ. બાકી તમારો શું પ્લાન છે? તમારે આવું બધે હરિહર ફોર્ટ કે પછી સેરા ફોર્ટ તેવો બધી જવાનો પ્લાન છે કે પછી આવી બધી
ના ના અમારો પ્લાન છે હરિહરપર, સલહારપુર બે જગ્યા જવાનો આ વખતે પ્લેન જ છે. તે એ પ અમે જોઈશું અને ત્યાં અ ફોટાને એવું ખુબ જ સારા આવે છે એવું મન તો લાગે છે. અ હું ઘણા બધા ના પિક્ચરો જોયા અને તે ખુબ જ સુંદર લાગેલા અને અને ત્યાં મને જવાનું ખુબ જ મન છે અને જેના લીધે હમ અમે એક વાર તો જઈશું અને તે ખુબ જ સારું છે. ઘણા બધા વિસ્તારો છે. મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં જેમ કે આ ભગવાન શિવના પણ ઘણા બધા મુ તે આવેલા હશે જેમ કે મહા મહાકાલનું મંદિર થી માંડીને અન્ય ઘણા પ્રકારના મંદિરો છે તે ચોમાસાની ઋતુમાં જ દેખાય છે. અને તે ખુબ જરૂરી છે કે ચાલો આપણે આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા ભાઈ સારું હું પણ આપણે રૂબરૂ મુલાકાત લઈશું. અને આવી બધી જગ્યા ચોમાસાની જે ફેમસ જગ્યા છે ત્યાંની આપણે આનંદ માણસું ભાઈ સારું મળીએ પાછા.
હા હા